હું કરીએ?
હા, કઈ ની તું શું કરે?
કઈ ની, અલી આ
હા બરાબર, મે ભી કાકા કાકા સસરા ને લેવા ગયેલી તો સાત વાગે જ આવી ને એક વાર નાઈ પછી. હવે બનાવ હારું ની લાગે આવીને તો મને બો ખરાબ કઈ થવા લાગ્યું ને વોમિટ જ થઈ ગઈ.
એવું કે મેં તને પહેલા કીધું
ખાવાનો પૈચો જ નહી બધું ખાવાનું જ પેલું થઈ ગયું જે બપોરે ખાધું તો એ પેલું પ ને બધું નીકળી જ ગયું.
એવું એટલે તબિયત નથી
પછી જે પાછી જે સૂતી ને પછી અ જે રીત લીંબુ સબા પીધું એટલે હમં જે રતે સારું લાગતું છે.
એ મેં તને કીધું તે આપણે ત્યાં પેલા પેલે તો તને હાર બી થઈ જશે.
હા હછી ઘર આઈવી? તરત જ આમ અંદર ગઈ ને એટલે ઉપકા જ આવવાને ચાલુ થઈ ગયા.
હા એટલે પાછું હમણાં વાતાવરણ બી ડબલ કે નહી એટલે હમણાં પડે.
હ, તો કાલે રાત થી જ બગડેલુ ને પાછું આપડે બપોરે બહાર ન ખાધું.
એટલે. તે હું એટલે ખીચડીક બનાવી હોય ને આજે તો.
હા ખીચડી બનાવાની ગરમ ગરમ રાહુ લાગ.
હા એ તો ખીચડી તો તરત બની જાય ખાવાનું.
હા એટલે કઈ નઈ બે જ જણને એટલે.
હમ્મ તા કાકા સાચરા કોણ?
બાજુ એ લોકો પેલી મોટી હું કે કાકી છે ને તેને છોકરી બી ગેલી છે કેની તોજ લેવા જાય કાકા સસરા ને. તે ની મળે એટલે ચાલતા આવવું પડે એટલે પછી લે કાકી કઈ કે લઈ આવે એટલે લેવા જામ. સાડા છ એ હ, હા જોબ પર જાય મે આવું પણ છ કે ની. તો, પછી તાથી જ લી આવુ. એટલે પછી આવીને સાત વાગે, આવીને નાઈ ને, પછી એટલે
હા, બરાબર.
એ, બનાય કાયલા રોટલા.
હા, રોટલા બનાવી કાયરા, દાંત માં દુખ્યું મને બી. જામ રાાત માં બેઠું બ્રશ કરીો ત્યાંથી પછી ને, કાઈ ની રોટલા બનાયવાને આવીને તરત જઈ દવાનું મન થાય પણ, દાંત માં દુખી ને
તાઆવીને આવી એટલે, તરત મને બહુ ખરાબ થવા લઈ ગય
હા, તું છે ને, ચાલી આવી કે, એટલે ત પેટમાં બધું જળકાયું ને થાય.
પેટમાં દુખી આવ હોય ને, તો વધારે જ પેલું હમ
મમ્મે તો આયવી એટલે તો, હવે હારુ પડયુ કે.
હા, હવે સારું લાગે વોમિટ થઈ ગય ને, પછી સારું લાગે બપોરનું જેટલું ખાવાનું ખાું તો બધું નીકળી ગયું. હ.
હા, બરાબર. તે, એટલે જ કાકાશેવાળા બાજી માં રહીકી
હા, બાજુમાં જ રે હા, ઘેર અલગ એટલે પેલી નણંદ ભી ગેલી છે. કે, એટલે
હા, બરાબર.
હમ એટલે, પછી તો દૂર જપ કર કે, ચાલતું પછી નઈ અવાય એટલે ઉંમર થેગલી એટલે, હમ. એટલે
બીજું, હાજે ચાલવા જાય કે નહી? ફરવા.
હે, અહિયાં બાર ચાલીય રસ્તા પર.
હા, તે એટલે, હમણાં બે જન તો, પછી હું કંતાળ આવે ઘરે દીધ હમ, હ, જરાક-જરાક એમ, બાર ચાલીયા વાનું.
બરોબર.
જીજું, હું કરીયા કરે? અમના.
અમના દત્ત છૂટવાના બાકી છે, જોબ પર ગેલા છે, અમના છૂટ સે. હા, હમણાં તો એકલી જ.
હા, બાહ-બાહ
એટલે, એખલુ તો કંટાળ આવે, મે તો ટીવી બી ની જોમ તે પાછી. તોી ન જેીરે સિલે બસ આમ ટાઈમ જોયા કરું.
હા, તે ચાલે હા. જીજુ કેટલા વાગે આવે?
હમણા આઠ વાગ્યા છૂટશે, એટલે હમને સવા આઠ બાજુ આવી જશે.
હા, બરાબર.
હા, શાક શું બનાય્યું?
પાથ તા આવે છે કે? મને-મને ન ખ્યાલ આજરા કઈ આજે શનિવાર? આજે શનિવાર એટલે એક ના, હૈ.
હા બરાબર.
આજે જોયું નહીં કેમ કે રાાત માં એટલે દુખેલું ને કે એમ બ્રશ કર્યું થોડાક સમય.
હા.
આગળ કીધું કે લવિંગ મૂક તો લવિંગ મૂઈકી, પછી મે બેહી રેઈ એમ, મે લવિંગ મૂકીને બેહી રેઈ. કરું નહીં. પછી છ અવાજ છ વાગે ચાય પીધી એ ધીરે-ધીરે પીધી.
હા, હા, બરબર.
અડધી પછી મે બનાઈ.
હા બરોબર.
હમ્મ.
એટલે ચોપડા બદલાઈ ગયેલા એમ કે ડાયરેક્ટ જઈને આપણે ભણવું પડે હે કે.
એ પણ એ તો બદલાય પણ બહુ એટલું ખાલી
પેલી પૂજા કહ્યા કરતી તી કે થોડુંક જ બદલાયેલું છે પેલી છે ને. હા. ખાલી ચોપડી ના પુઠ ઠા જ બદલાયાં એમ.
પૂંઠા બદલાય ને અમુક વસ્તુ ને નવું તો એડ થાય ની જ. જે હોય ને એમાંથી કમસે કમ નીકળે પણ નવું ટો કંઈ જ નહીં એડ થાય.
હમ્મ-હમ્મ. તો બરોબર.
ચોપડા બદલાઈ તોય બદલાઈ નહીં ચોપડા.
હા. મે તો પેલા મારું છઠ્ઠા, સાતમાં ને આઠમા પેલું સોમનાથમાં હતી ને તયે તો બુક લીધેલી હતી એટલે. મતલબ ને કોઈ ગામમાં કોઈ છોકરી દેખાય તો એને કહી
અની તે તારી બુક માંથી જ અહે તું. ગામમાં છોકરી પરંતું સાંભળી લઈ જજે ને તમારી પેલી મેમ માં મેમ લોકોને બતાવી ને. બેત મેમ લોકો સાથે કમ્પેર કર લેજે, સ્કૂલમાં હોય જ બુક એક્સ્ટ્રા. આવે કે નહીં.
હા તેવું જ કરવાની છે.
સેમ હું તો પછી એ જ લઈ જવાની. સેમ જ હોય ઓલમોસ્ટ બધું.
હા. એટલે બદલાઈ ગયેલા એમ રિયા-રિયા કહેવા લાઈગી ત્યારે ખબર પડી, મને તો ખબર જ નહીં હતી.
થોડું ઘણું જ બદલાયેલું હે, કોઈ વધારે બદલાય નહીં.
હમ્મ-હમ્મ બરોબર.
એક તો અમને કંટાળાવ ને તમારા વગર.
માધ્યમિકમાં તો હાથે જમવામાં પણે હા.
હમ્મ.
બીજા જેમ આપડે હાથે જ રહેવું પડે.
હા એજ. માધ્યમિકમાં તો કંઈ સ્કૂલમાં જવા પડે?
માધ્યમિકમાં એ લોકો માધ્યમિક
નવ દસ માં તો વલસાડમાં સારી સ્કૂલ માંથી જવા પડે ને.
મારા કંઈ માધ્યમિક મારા જમનાબાઈને બધું
હા આપે અમારા વખતે મણિબામાં અમોને એકવાર સર મલેલા ને કેધું ઇન્ટર્નશીપ લેજે તો મણીબામાં લેજે. પણ છોકરી એ બધી બો એમ હમજે ની ને એવી એમ બો એમ અમુક.
પેલા મણિબામાં તો સાયન્સ બી છે ને.
ની હતું નીકળી ગીયું.
એ હમણાં તો મેં કીધું કે નવ દસ.
હા-હા-હા તેમાં મેં તો અગિયાર બાર હમજીયા કરું. સોરી હ. મણીબા જમના બાય ને એવું હમ્મ. પ્રિયા તો કેય કે આવા બાઈ માં બી જવાય એમ કહ્યા કરતી હતી પણ મને તો બહુ બીક લાગે આવા બાઈ તો મોટી સ્કૂલ એટલે.
નહી પણ આવા બાઈ માં તો બહુ વ્યવસ્થિત માણસ જે પ્રાઇમરી કેમ એ લોકો આપને રિસ્પેક્ટ આપે આપ એવુ છે. તેનથી જરા છું કેમકે જરાક છોકરા પેલા મોટા નવ દસ. અગિયાર બાર વાળા મોટા હોય કે ની.
હા.
થોડા કેવા હોય મસ્તીદ ખોટા ટાઈપ બાકી આવા બાઈ બો વ્યવસ્થિત સ્કૂલ બોહ હારી લોકોને રિસ્પેક્ટફૂલ આપે એમ.
હા સારી સ્કૂલ કેની એટલે.
પણ લેવા ની પડે ઇન્ટર્નશિપ પણ ન લે લે છે કદાચ એઓ.
એ તો નઈ ખબર આતો રિયા અને શ્રુતિ વાત કર્યા કરતો હતો એટલે.
હા-હા રીયા રાઠોડ.
હા એવું કિયા કરતી તી ને કોઈ સર છે તે કેતા હતા એટલે.
એવુ કે હા તે તો હારુ કેમ કે મારી બી ઈચ્છા આવે એમાં તો.
હા બરોબર.
નાઈન્થ, ટેન્થ એજ.
એટલે એની રિયા ની કોઈ ફ્રેન્ડ એમ કિયા કરતી કોઈ સ્કૂ લઈ ને તો એમ કે સારી સ્કૂલ માં લેજો સારું કેહેવાય એમ કે.
હમ્મ. આહવા બાઈ આપતા હો તેવું લાગે મને મેતો પેલા જ એ લોકો ને આહવા બાઈ માં માનતી હતી. કતી હતી એ લોકો કીધું મને આ નહી લે હે એટલે પછી તેઓ.
હા બરાબર.
પણ પાછા બધા આપડી હાથે જ આવા કુદે હે.
હા એજ પ્રિયાંકી તમારે તો પ્રિયાંકીને સાઈબા બે જણા છે.
એજ.
હહહ.
એ પાહી એ કેટલી ચાલાક જો. મેં પાગુ ને કીધુંમાં કધું પાગુ તમે કેમ લઈ જાય એ એ લોકો છે ને. એ એ પ્રિયાંકી છે ને બોલે જ ને એમ. કહાં જવાના એમ પૂછે જ ની આમ એટલે હાથે-હાથે જ એમ પેલું કરો. ને એક કહે કે મને તમાર હાથે જ રાખજે એમ કેહ જ્યાં જાય તા એમ કેહ.
હે હે એ એ લોકોને એવું જ બો.
હમ્મ એટલે હાથે-હાથે રેય એટલે ફાવી જાય ફાગુ એમ કેહ ઈગ્લિશ મીડિયમ વાળા મને ની ફાવતે. એવું વિચારવું કે નહી ફાગુ રેય બાકી એ ફાગુ તો મારા હાથે જ હતી. પછી ઇંગલિશ મીડિયમ વાળા હારા. બીક લાગ્યા એને પછી એ તો અમે ઇંગ્લીશ મીડિયમાં ની ગયા જોકે બટ તેમાં આપડું આપડે અલગ પડી ગયા ને
હા હા એમાં ને દિસા એ તમારી સાથે આવેને તમને હેરાની કરતા હોય અમાર સાથે તને હમને બવ હેરાન કરતા કે હમે સબજેક્ટ વારા કેમ કે એટલે
હા તમને હેરાનગત ને હા એ સાચી વાત ની પણ ડીસા એટલે એમાં થાય એવું કે દિશારા તો બોલી બી જઈએ ખબર ને કે જા હાથેઈ એ હા લ
એટલે દિશા આપડા ભરોસે બેસી રહેેલી કે નઈ એટલે ટ્રેનમાં બોલો હ
એવું કે હવે દિશા ને કઈ બીજ
રિયા અમારે તો બધા જ રિયા સંસ્કૃત વરી પછી પેલી કોમલ પછી મેં અને પછી એમ કરીને પછી ડીસા બી આવશે અને તેના ફાગુ બી આવા કરે તો ટોટલ બધા એને પાછા ગુજરાતી પાછા બધા ન સેમ થઈ જાય એટલે રિયા ના પાડવા લાગીરિ કારણ કે ડીસા ને ફાગો જોએ જ નહી એમ કરીને
હા ને પણ ડીસા તો આમાર હતે ચાલશે જ કે નહી કેમ કે ડીસા નું
તમને તો કઈ નઈ કહે પેલું વરતે
અમારે એ સંસ્કૃત ને ગુજરાતી કે નહી ગુજરાતી કોઈજ નહી મળે અમારા માં કોઈ જ નહી મળે જાય
હ મને પેલા સર કે તું સંસ્કૃત ને ગુજરાતી છેતો હિન્દી ભી લેવા પડશે એવ કેવા લાગેલા ત પ્રિન્સીપાલ સર ત્યારે હા કઈ રહીલા હા એતો ઇઝી
અરે એવુ આઈ સી એવું જ આવી છે એને ખબર નઈ મને સ્કૂલ મે કામ કર્યું
આજે તા એક મેમ છે ને તે પીટી જે સંસ્કૃત ગુજરાતી ને હિન્દી ત્રણ લઈ તે પી પીટીસી વાળા છે. ને બી એ વાળા છે બી એડ નથી એમનું મે ત વાત મેનેરિયા આવે તો વાચે અમુક જનો જ બીએડ છે જે મે સાયન્સ વાળા છે ને તે લોકો એ જ બીએડ કરેલું છે હા અને કોઈ એ તો ઈંગ્લિશ ને વિજ્ઞાન સાથે લીધેલું છે એવું ઇંગ્લિશ
હા એવું જ છે અમારે અમે બિસ્કૂલમાં ભણતા ઓ બી સબ્જેક્ટ લેવડાવે એ લોકોને હું ખાલી પૈસા
હા મનેન રિયાને ક કોમ્પ્યુટર આવડે કે નહી એમ કે કોમ્પ્યુટર કોમ્પ્યુટરમાં આલોકોને એમ કે મૂકી દેવા જે હો એમ કેતાતા
હા મેન જો મેં સાયન્સ ભણાવતી મે મેથ્સ ભણાવતી ઇંગ્લિશ મીડિયમ વાળા ને ભગવળે એ કે ગુજરાતી મીડિયમ ટીચર આ પણ પછી ઉપરથી એક થી આઠ એક થી આઠ સુધી એનું કોમ્પ્યુટર બી લેતીતી મેં
હે બરાબર પણ હ લોકા ના. પ્રાથમિક સ્કૂલ મને બો ગઈની જયે એમ
પ્રાથમિક સ્કૂલ તો બો.
હમ્મ એટલે મેં તો કોઈ દિવસ મેં તો ભણેલી નહી હા.
એને પ્રાાઈવેટમાં કામ કરલુ ભણેલી પ્રાઈમેરીમાં એટલે અમે તો બો સ્ટ્રીક હોય એટલે એમ. એ તો હમણાં એટલા એટલું છૂત બી બાકી અમારા વખતે તો એટલું સ્ત્રીક ને એ કે ત્રણ લોકો મળે ને એટલે અડબ વાળીને ચાલવાનું ચાલવાનું ભી અડબ વારીને
ચાલવાનું અડબ વારીને વાવ
એ સ્ત્રી કર એટલે અવે એટલા પેલા એમ અવે ના.
સારું કેવાય એટલા બધા શિસ્ત માં રહે હમણાં ના બધા
હવે જરા હવે જરા હવે બગ્યું અમે ભ ભલા તેમાં બી બગાડું હવે ટીચર સર લોકો ને ડાયરેકમ આમ કે આમ ડાયરેક્ટ એમ જાય અમારે. થતી હવે તો બધા ઓવેન છોકરા. ચાલ ચાયલા એમ એને ડાયરેક કઈ